હા, કેમ છો? બસ મજામાં જમી લીધું કે બાકી છે?
જમી લીધું તમે તમે
હા, બસ હવે જમી લીધુંને નવરાત થયા એટલે એમ જોયું કે થોડું વોક કરીને આઈએ
નહીં નહીં વોક તો કરવુંજ પડે, સારું છે ને હેલ્થ માટે પણ
હા, એટલે થોડા જલ્દી અમે તો ઉનાળો આવી ગયો એટલે ઘરમાં તો ટકાયજ નઈ એટલે થોડું ઘણું બહાર તો વોક કરીને આવીઈએ, તો આમ થોડું સારું લાગે એમ
હા, નઈ નઈ સારું છે, હમણાં જોવં ને કેટલી ગરમી વધી ગઈ છે ને સ
બોવ સખત ગરમી પડે છે. અહિયાં તો બહાર નીકળી ને એટલે એવું લાગે કે મોં બળી ગયું છે, મોં આખું બાંધેલું હોય બધા ગ્લવસ વગેરે પહેરેલા હોય, તો બી એટલું એટલું અને એટલું બહુ તાપ થઈ ગયો છે. છે.
હા, બિલકુલ હમણાં હમણાં જોયું હશે ને કેવું કે મોસમનું કોઈ પેટર્ન જ નથી ને કે ગમે ત્યારે ઉનાળો આવી જાય, ચોમાસું આવી જાય શિયાળો આવી જાય, એવું કોઈ પેટર્ન રહ્યું નથી, હમણાં મોસમ
સાચુંજી એક તો એ ગ્લોબલ ગ ગ્લોબલ વોર્ મિંગના લીધે કેટલું બધું ચેન્જ થઈ ગયું છે, જ્યાં જે વરસાદ થવો જોઈએ, વરસાદ ટાઈમ પર થતો નથી, વધારે પડતી ગરમી વધતી જાય છે, એટલો મતલબ ઉનાળાનો તો એટલો પ્રકોપ થઈ ગયો છે ને, ચલો ઠંડ શિયાળો તો આપણને તો બી આમ થાય કે બરદાશ્ત કરી શકીએ છે. પણ આ ઉનાળો તો બોવજ બહુ જ મતલબ શરીર માટે એટલું નુકસાનકારક આપ આપડે ધ્યાન ના દઈએ તો હેજામાં પડી જઈએ. અ પાણીની કમી થઈ જાય. તો આપણે ધમોરિયા અને એવું બધું કેટલી બધી પ્રોબ્લેમ થઈ જાય. આ
હા, નઈ નહ ઉનાળા માં બોજ તકલીફ થાય છે જો આપણને માણસોને તો તકલીફ થાય, સાથે સાથે જે બીજા બધા જીવજંતુ પ્રાણીઓ છે, એમને પણ કેટલી તકલીફ થતી હોય છે આપણે તો મતલબ આપણને ઉનાળામાં કેટલું ગળું સુકાય આપ આપણને વારે ઘડી પાણી પીવું પીવા માટે જોઈતું હોય, તો આજે મોંઘા પ્રાણીઓ હોય એ તો બિચારા બોલી પણ નથી શકતા તો આ બધાના ઘરની બહાર કોઈક એમના માટે પાણીની વ્યવસ્થા કરી રાખવી જોઈએ, કે પક્ષીઓ માટે પણ આપણે ખાવા અને પાણીની વ્યવસ્થા કરી રાખવી જોઈએ.
બઉુ જ સાચું ક્યું આ તમે તો બઉ જ આછો વિચાર કર્યો છે જો અમા અમારે અહિયાં બી અમે બી પક્ષીઓને માટે દાણા નાખી નાખીએ છીએ. એમના માટે થોડા આમ અ માટીના પાત્રમાં પાણી ભરીને રાખીએ છીએ જે થી એ લોકો મતલબ ગરમીમાં જે બી ચકલીઓને એ બધી આવે છે. ને તો એ પાણી પી શકે અને તમે જોયું હશે કે બધા વૈશાખ મહિનો ચાલે એટલે બહાર પાણીના પિયાઉ બંધાવે છે માટલા લઈને લોકોને બેસાડે છે કે એનાથી આપણને જે કોઈ રાહગીર હોય તો એને તરસ લાગી હોય તો એને રાહત મળે. તો આપણને બી એવ આપણે બી એવું કરવું જોઈએ જીવને જીવ પ્રત્યે થોડી દયા રાખવી જોઈએ. એમના માટે બી આપણે તો દેખો મનુષ્ય છે એટલે આપણે માંગીને લઈ શકીએ. આપણને તરસ લાગી હોય. તો આપડે કોઈનાથી માંગીને લઈ શકીએ. કે છે પણ જો જીવ મુંગા જાનવર હોય તો એમના માટે તો આપણને થોડો ઘણો પ્રબંધ કરવો જ જોઈએ.
બિલકુલ કરવો જોઈએ અને પણ આજકલ ત મતલબ લોકો કેવો આજ જ પ્રાણીઓને કેવા હાડછેડ કરે છે ને આમ લાકડીઓથી કૂતરાઓને મારે છે એ બધું એમને ના કરવું જોઈએ ને કેમ કે જો હમણાં ઉનાળો છે કેટલી ગરમી છે. તો કોઈ કૂતરું આવી રીતે રખડતું ને ગરમીથી રાહત લેવા ચલો તમારા બારને જરાક છાયડામાં બેસી જાય તો પણ એને થોડી વાર બેસવા દો અને અ ગા ઘણા કૂતરો ગાડી ઊભી હોય તો તેના નીચે પણ એ લોકો બેસતા હોય કેમ કે બહાર એટલી ગરમી હોય છે ને કે એ લોક કો અવી અ છાયડાવાળી જગ્યાઓ શોધતા હોય તો મેં ઘણીવાર એવું જોયું છે, કે લોકો કૂતરાઓને એવી રીતે લાકડીથી મારે છે એમને બેસવા નથી, દેતા તો એમને આવું બધું નાખ
એકદમ ચોક્કસ વાત કહી તમે તો એવું બધું નહી જ કરવું જોઈએ અને લોકોને ની હું કહું છું ને એટલે કે જીવને જીવ પ્રત્યે થોડું તો આપણને દયા રાખવી જોઈએ આપણને માણસ બનાવ્યે છે તો માણસ જેવું આપણને અ કઈ કરવું બી જોઈએ અને જ કેટલી બધી જ કો જો આપડે કોઈ અં જ સામે કુત્રુ કે કોઈ એક્સિડેન્ટ થઈ ગયેલું, કેવી રીતે એને વાગ્યું હોય, કે કોઈ બી જીવ પક્ષી એવા કોઈ હોય તો આપડે જોઈએ તો આપણને હેલ્પ પ્લાઈન ઉપર ફોન કરવો જોઈએ અને પછી એમના માટે આપણને મદદ કરાવવી જોઈએ, જેટલી પૂર્તિ આપડી કરી શકીએ એટલી તો આપડે કરવી જોઈએ. અને જો આપડા વસ માં ના હોય તો એના માટે આપણને વ્યવસ્થા બી કરાવી જો
નઈ નઈ બઉ સારી વાત છે આપડે જેટલું થાય એ એટલું આપડે તો કરવું જ જોઈએ ને. તો સરકાર પણ છે. એ જ આપડે એવા કેટલા હેલ્પલાઈન અ નંબર આપ્યા છે જેમ કે તમે મને વાત કરી તો આપડે નંબર પર વાત કરીને પણ આપડે સરકારની મદદ દ્વારા પણ એ લોકોનો જીવ બચાવી શકીએ છીએ અને હમણાં ઉનાળામાં કેવું ઘણી જગ્યાએ લોકો છાસ વિતરણ કરે છે લીંબુ પાણી શરબત વિતરણ કરે છે. ઠંડા પાણીનું પણ વિતરણ કરે છે, તો એ ઘણું સારું કાર્ય કરી રહ્યા છે.
હા એ બઉ સ સાચી વાત છે કે કેટલી જગ્યાએ પ્યાઉ પ્યાઉ લગાવે છે અ ઠંડા સર પદ કે અ ગુલાબ મ મ ગુલાબના શરબત ને આ આપડે ઠંડુ લાગે એવું હું. લ લોકોને રાહત મળે એવું આપે છે અને ગ્લુકોઝ ગ્લુકોઝ નું બી વિતરણ કરે છે કે કેટલા ગરીબ લોકો હોય છ કે એ લોકોને અ પૂરતું મતલબ બધું અ સ્વાસ્થ્ય માટે પૂરતું પાણી પીવું કે એવું બધું નઈ મલે મલી એ તો એ લોકો એવો ગ્લુકોઝ નો ઉપયોગ કરીને બી થોડા સ્વસ્થ રહી શકે છે. અ ઉનાળામાં ત તૃષ્ણાથી થોડી થોડો બચાવ થઈ શ શકે છે થોડા રા એમને રાહત મળે તો એ પ્રમાણે એ કેટલા બધા કદમ ઉઠાઈ શકે છે.
શું તમને એવું નથી લાગતું કે અત્યારે ઉનાળામાં એવી સખત ગરમી છે તો આપડે ગરમીથી રાહત મેળવવા આપણે આપડા દેશના પીણાં જે દેશી પીણાં છે જેમ કે શેરડીનો રસ થઈ ગયો લસ્સી થઈ ગઈ છાસ થઈ ગઈ એ વગેરેનું સેવન કરવું જોઈએ ને નહીં કે આપડે વિદેશી પીણા થમ્સઅપ છે આ બધા જે કોકો છે, થમ્સઅપ છે એ બધાનું મ મતલબ ટાળવું જોઈએ શું આપડે આપડા આપડે દ આપડા જ દેશનું આપડે આગળ લાવવા માટે આપડે આપડા દેશમાં જ બનેલી વસ્તુઓનો પ્રયોગ કરીએ તો વધારે સારું છે ને જેમ કે પડે શેરડીનો રસ પણ તમને અ આટલી ઉનાળાની ગરમીમાં બોજ તમને રાહત આપે છે તમે છાસ પીવો લસ્સી પીવો તો મારા ખ્યાલથી એવું બધું વધારે પીવું જોઈએ ના કે તમારે આવા બધા ઠંડા પીણા પીવા જોઈએ.
હા એકદમ સરસ વાત કરી આપડે આપણને આપડે તો આપણને થોડું ઘણું તો બી અ બદલાવ કરી શકીએ છે પણ બાળકો અને આપડે તમે અ આજકાલના જે યંગસ્ટર છે એમ જુવાનયાઓ છે એ લોકોનામાં તો બઉ ચલન છે પેપ્સી થમ્સઅપ, કોકાકોલા એવું બધું પીવાનું પેન અને કોલ્ડ કોફી આ બધું આ જો આપડા માટે બી આપડા શરીર માટે બી સારું નથી અને જે કુદરતી પીણા તમે કીધા જેમ કે શેરડી શેરડી નો રસ કે લીંબુ પાણી કે લસ્સી એવું બધું છે કુદરતી છે એનાથી આપણને શરીરને બી આ સારા ન્યુટ્રીશન મળી રહે છે અને આપણું શરીરને મતલબ જળની આપૂર્તિ સારી રીતે થાય છે તો આના માટે જો આપણને કુદરતી અને દેશી પીણાનું કલન આપણા ઘરે તો કરવો જ જોઈએ આપણા બાળકોમાં ટેવ પાડવી જ જોઈએ પણ આ બધા એડવર્ટાઈઝિંગ એવું બધું જોઈ ને તો બા બાળકો પણ એટ્રેક્ટ થાય છે કે એ લોકો પણ આ બધા કોકો કોલા ફે ટા એવું બધી પીણા પીએ છે તો અ એમને રોકવું જોઈએ આપણને.
અને આ આ બાળકોને છે ને આ પાછળ આકર્ષિત થવાનું એક કારણ છે કે એ લોકો એટલું સ્ટ્રોંગ વિજ્ઞાપન કરે છે ને ટીવી પર આ બધા પીણાઓનું જેમ કે થમ્સઅપનું લઈ લો પેપ્સી અ મિરિંડા જે કંઈ પણ આવી રીતે તે છે એ લોકો કંપનીઓ ટીવી દ્વારા એટલું સ્ટ્રોંગ વી વિજ્ઞાપન કરે કે છોકરાઓને તરત જ આકર્ષી લે છે એ લોકો. અને આપણે આ શેરડીનો રસ એ બધું પીસું તો એક જાતે આપણા કિસાનને પણ આપણે મદદ તૃપ્ત થશો.
સાચું કેવું છું અને જો કેટલું કુદરતી છે એ ઓન ધ સ્પોટ તાજો તાજો નીકળીને તમને ઉપલબ્ધ થાય છે તમે એમાં થોડો નિબુ નો રસ મસાલો એવું બધું નાખો તો કેટલું સ્વાદમાં બી કેટલું સારું થાય છે શરીર માટે ઉનાળામાં બી આપણને બહુ લાભકારક હોય છે. તો આપણને આપણા દેશી પીણા ન ચલન વધારવું જોઈએ.
જે શેરડીનો રસ આપણો દેશી કેટલું રિફ્રેશિંગ ડ્રેસ છે કે તમે એક જ ગ્લાસ પીવો એટલે તમને એટલું આમ તાજગી લાગશે અને તમારું બધું ગરમી થાક બધું દૂર થઈ જશે.
એકદમ સાચું કહો છો તમે નિબુ પાણી સાથે પુદીનાનું પાણી. એ આપણા શરીર માટે બી સારું છે. પેટને ઠંડક આપે કેરીનું પાણી બી પીવું જોઈએ આમપના જેને કહીએ છી આપ આપણે ઉનાળામાં બનાવીએ છીએ એનાથી આપણને ગરમી થી થોડો બચાવ મળે. આપણને શરીરને બી અ સારો મતલબ ન્યુટ્રીશન મળે તો પછી આપણને એવા જે દેશી પીણા છે એનું ચલન આપે. આપને વધ વધારવો જોઈએ અને આપણા ઘરેથી આપણને શરૂઆત કરવી જોઈએ. એટલે આપડે બનાવીએ તો ટાવર આપડા ઘરના બધા વડીલો અને બાળકો એમને બી પસંદ આવે, અને પુદીના ન પાણી માં બી આપણે બધા ઈન્ગ્રીડિયન્ટસ બીજા જીરું અને એવું બધું કાળો નમક લેમન. એવું બધું નાખીને એમને આપ આપીએ થોડા આઈસ ક્યુબ નાખીને આપીએ તો એમને બી એના પ્રત્યે, થોડું સજાવટી કરવા માટે બાળકો શું દેખાવ પ્રત્યે તે વધારે એમની ર ઓછ હોય છે તો, હા તો એના માટે બી થોડું આપડ કરીએ તો
હા, બિલકુલ અને આ સખત ગરમીમાં તમે લૂથી બચવા માટે કાંદો કાંદાનો બહુ જ તમે ઇસ્તેમાલ કરો તો એનાથી શું તમને લૂ નહીં લાગે કાચી કેરી ખાઓ, તો આ બધા જે કાંદા અને કાચી કેરી છે એ તમને છે ને ઠંડ ગરમી સામે રક્ષણ આપે અને તમને લૂ નહીં લાગે, તો આપણે એ બધાનો ડેલી ખાવામાં તમે સલાડ તરીકે લઈ શકો કે કંઈ પણ રીતે બાળકોને પણ, તમે ઇન્સ્ટન્ટ કેરીનો અચાર જેવું પણ બનાવીને તમે ખોરાકમાં એમને આપી શકો છો.
હા બિલકુલ સાચું કીધું, બહુ આછી જાણકારી આપી તમે આ જાણકારીને આ ઉનાળામાં તો હું તો વાપરવાની જ છું. એટલે જો તમે બહુ બધા સારા આ મને પાછા રીકોલ કરાયા છે આ બધું થોડું ઘણું એમ થાય છે ને કે. મોસમ ચેન્જ થાય તો આપડે બદલ ભૂલી જઈએ છેીએ, તો હમણે પાછું યાદ કરાયું એટલે આ આ ઉનાળામાં તો હું તો આનો ઉપયોગ જરૂર
ચોક્કસ. એવી રીતે આપડે એકબીજા સાથે વાત કરીએ તો જ આપડે એકબીજાના અ ખ્યાલ જ આપડે જે જે મને ખબર હોય તો તમને ના ખબર હોય તમને ખબર હોય મને, તો એ રીતે એકબીજા સાથે વાત કરતાં રહેવું જોઈએ. તો શું આપણને ઘણું બધું નવું નવું જાણવા મલે.
એકદમ સાચ ચ્છી વાત.
ચે ચલો તો તમે પણ ય તમારું મસ્ત તો ગરમીમાં હવામાં વોક એન્જોય કરો.
હા, ચલો હાસ, હા, ચલો બાય.